બોલો હા નમસ્કાર નમસ્કાર હા આવે છે આવે છે બોલો બોલો.
ઓમ શાંતિ ને બીજું.
હા બસ શાંતિ ને અત્યારે તો આપણે જે આટીમાં વર્કિંગ કરી રહ્યા છીએ. જે કોલેજ ચાલુ છે તેના કારણે એવું લાગે છે. કે હવે લેપટોપની જરૂર પડશે કારણ કે આગળ હમણાં આ જે મેમ કેહતા હતા કે તમારે આજે સેમના એન્ડિંગમાં એક સોફ્ટવેર બનાવવું પડશે તેના માટે કઈક લેપટોપની જરૂર લાગશે તમારી પાસે છે કે નય લેપટોપ?
અમારી પાસે છે ને જો સેમ વન છે ને સેમ મને સેમ વન સ્ટાર્ટિંગ થયું તારે હજી મે એમએસઆઈટી માં જોઈ નતું કર્યું અને મારા પપ્પા એ છે ને પંદર હજાર નું લેપટોપ છે ને ડેલ કંપનીનું કોક લાય દું. આઠ બસો છપન જીબી કોક એની રેમ હતી ત્યારે મેં લાયુ તું. અચ્છા તમારી જોડે
બરાબર. ના ના મારી જોડે નથી એટલે હું બસ એમ જ વિચાર કરતો હતો કે કાલે કાલે લેપટોપ લાવ શકાય નવ અત્યારે તો કેવું છે કે તે રેમના ભાવ પણ વધી ગયા છે તેના કારણે લેપટોપની પ્રાઇસમાં પણ ઘણું બધું અ ભાવ વધી ગયા છે એના કારણે અત્યારે એ રિસ્કી વિચારીએ કે જે પચાસ થી સાઠ હજાર નું કોઈ સારું લેપટોપ મળી જાય. તો સારું રહે કે આપણને જે કોડિંગ વગેરે પણ આ શાંતિ થઈ જાય અને જે રેમની વાત કર તે એમાં સોળને બસો છપ્પન બસો છપ્પન જેવી કલર કાસો. પાંનસો બાર જ અત્યારે તો ખરીદે કારણ કે આગળ પણ આપણને જોયુ અ વર્કિંગ તો કરવું જ પડશે તેના ઉપર. અને અત્યારે તો તેના સિવાય તો કય થાતું નહી એ. એવો એટલો બધો જે ડેટા હોય છે તે આપણે સ્ટોર લેબ ટોમાર કરવો પડે તેના કારણે પાંનસો બાર જીબી જે એસએસડી લઈએ. સ્ટોરેજમાં તો ઘણું સારું રહે છે.
અચ્છા તો તમારે એ તો પચાસ થી સાઇઠ હજારનો તમે મારા અંદાજે તમે ડેલ કંપનીમાં બીજી કંપનીમ તમે લઈ શકો છો પણ તમે જો તમાર જૂનામાં મેક બુક મળે તો તમે પણ ઈ પણ લઈ શકો છો અન તમે કી ધુ કે બધું વસ્તુ સેવ વાત હાચી તમે સેવ પણ કરી શકો તમારે શું તમે લેપટોપ વસ્તુ વસાહો તો તમે જે મતલબ કે વ્યા તમાન જે પ્રેક્ટિસ ખરવી હોય પ્રેક્ટિસ ખરવુ ખુબ સળળબને મતલબ કે તમે જે પણીના છો અને જે લેબમાં ચાલે જ છે, એ બધુંય શુ તમે એ કાર્યન પ્રેક્ટિસ કરો તો તમાર સેને યાદે રે અન તમારું અ મતલબ કે સ્ટડી આગળ સારી રે
હા હા એતો વાત સાચી છે, આતો માતો અમે આપડે લેપટોપ વગેરે તો જરૂર પડશે જ કારણ કે કોડિંગ પ્રોગ્રામિંગ ને જે એ આઈ અને બીજું પણ અત્યારે સાઈડમાં પણ આપડે જે વિડીયો એડિટિંગ કરતા તો પણ ચાલે ને એમાં પણ આપણને ધણું બધું પ્રો ફિટેબલ બની શકીએ તો અત્યારે એક મે જોયું તું કે જે પચાસ આઈડિયા સ્લિમ થ્રી તેમાં પ્રોસેસર હોય છે. અ સો જી બી રેમને પાંચસો થી બાર જી બી એસ એસ બીએને બે રી પણ સારી છે, અને એ જે બિલ્ડ ક્વોલિટી પણ એવી સારી જોવા મળે છે. આપરે જે રોજિંદા જે કામકાજ કરવું હોય આ કોડિગ વગેરે અ ગેમિંગ પણ કરી શકીએ એ પણ બધું સારું એવું થતું હોય છે. તો એ સારું એક છે, અને બીજું બીજા પણ છે, જે એ તરનાન દેરનાન લેનોવર આ પણ આપણે જોન કરવાન તો સારું થઈ જતું હોય છે.
અચ્છા એવું છે, એમ તમે એ મતલબ કે વિડીઓ એડિટિંગ વિશેનું વિચાર્યું છે, તો તમે શું લેપટોપ લાયા પછી વિડીયો એડિટિંગ નું શરૂ કરશો કે પછી એમાં ઓનલી કોડિંગ એકલું વસ્તુ કરશો?
ના ના આપડે તો એવું છે, કે ટાઈમ મળશે તે પ્રમાણે બધું વર્કિંગ કરશું અમુક ટાઈમે પેહેલું તો આપણે જે છે, આ કોડિંગ વગેરે એ તો કરવુ પડશે એને તો સોફ્ટવેરનો પણ વીચાર કરીશું કે સો ટે બનાવવું હોય તો શું શું જોઈએ શું શું ના જોએ? એક સોફ્ટવેર નવું બનાવાનો પણ ટ્રાય કરીશું કારણ કે ત્યાંથી આપણે જે તોય અમે મેમે તો વાત કરી છે, કે તમાર સોફ્ટવેર એક બનાવવું પડશે તો એની પર પ્રેક્ટિસ થઇ જાય બીજું પણ થાય જાય બીજું સાથે સાથે જે વિડીયો એડિટિંગ છે. તે પણ ચાળું રાખવું છે.
અચ્છા એટલે બંને વસ્તુ ચાલુ રાખવી છે, એક સે મારે મારા મત પ્રમાણે લેનોવાનમ આઈડિયા પેડ સ્થિલીન થ્રી જેન એઇટ એ લગભગ ત મને ચોપ્પન હજાર સુધીમાં પડશે અને એ ક બીજું સે એચપીનુ એ એચ પી પંદર અરાઈઝન ફાઈવ પંચોતેર વીસ એ પણ તમને બાવન હજારનું પડશે અને એમાં છે, ન બેટરી ખોબ સારી આવે છે, અને પ્રોસેસર પ્રોસેસર પણ સારો આવે છે, પ્રોસેજર પંચોતેર વીસ એ એમ ડી રાજ્યની પોતાની કંપનીનું પોતાનું જ પ્રોસેઝર આવે છે.
હમ્મ-હમ્મ.
હમ્મ. એટલે તમે કંઈ લેશો ઓમ? ભવિષ્યમાં લેપટોપ લેશો તો કંઈ કંપની નું લે લેવાનું અવોઈડ કરશો તમે?
અહ અવોઈડ માં તો વાત નહીં કરું. પરંતુ જે લેપટોપ લેવું હોય તો અત્યારે બધેય એચપી ના જે જે લેપટોપ આવે છે તે ઘણા બધા- બઉ ફેમસ પોતાની ગેમિંગ માટે કારણ કે તેમાં જે ગેમિંગ હોય એ બધું એકદમ મસ્ત થતી હોય છે લોકો પણ જે એચપીના લેપટોપ જે ગેમિંગ માટે વધારે ખરીદીે છે. પરંતુ એમાં થોડુંક બેટરી ઓછી મળી શકે છે તમને પરફોર્મન્સ સારું મળશે. પરંતુ થોડી બેટરીની એવી જ સમસ્યા રહે છે તેના કારણે આપણે તો કા તો એક લેનોવો નો પણ સારો રીતે લેપટોપ આવે છે બે હોય તો સારું મળતું હોય છે પરંતુ મારે વિચારથી લેનવામાં ચેક કરી દઉ. કારણ કે, એક સિયર મિત્ર છે મારો- એ પણ વાત કરતો હતો એને પણ લ સારું લેપટોપ લાવી ગયું ત લગભગ સાહીઠ હજારમાં લાવી છું એ સારું છે કામ વગેરે બધું વર્કિંગ પ્રોપર કરે છે. એ વાત કરતો કે ગ મારી રિત થી ચાલી જાય છે એકદમ કઈ કઈ બેટરીમાં પણ કોઈ તકલીફ વગેરે આવતું નથી. તેના કારણે એ વ્યાપકને વિચાર કરુ છું આતો
અચ્છા એટલે તમારે મતલબ કે એચપી નું લાવવાનું કે ડેલ નું લાવવાનું
ડેલ નું ના લીનોવા ની બનાવું છે.
અચ્છા એમા તો લીનોવા છે ને ઇન્ટેલ કોર્પ આઈ ફાયલ નું પ્રોસેસર આવશે ને હોલ પોંશો બાર એ તમાર ફૂલ એચડી ડિસ્પ્લેમ આવશે. તમે ઓફિસ ના કાર્ય કરો અથવા રોજબરોજમે કીધું ગેમિંગ ને કોડિંગ એના માટે પણ આવશે અને તમે ટ ટચ સ્ક્રીન અથવા તો ટચ વગરની બે વસ્તુમાંથી એક વસ્તુ લઈ શકો છો. મતલબ કે ટચ સ્ક્રીન પણ લઈ શકો છો ટચ વગરનું ટચ સ્ક્રીન લેશો તો તમારા ઉપર છે ને જે પ્લાસ્ટિક ની ઓલું આવે ક લેબિલેશન એ વસ્તુ કરાવવી પડશે કારણ કે જો તમે ટચ કરવા જાશો તો તમારી. આંગળી અને ફિંગર નું જે એના કારણે મતલબ કે ક પડશે. એટલે છે ને તમારે ટચ વાળું લેસ -છો, તો તમારે ફરજીયાત પ્લાસ્ટિક ઓલું કરવું પડશે. અને લેપટોપ લાયા પછી તમારે- પ્રોપર એને ચાર્જ કરવું પડશે. મતલબ કે, મતલબ કે સંભાળીને વાપરવું પડશે. પછી તમારે જે કીબોર્ડ ઉપર છે એ તારો કે લેપટોપ લાવે તો તમે અલગથી કીબોર્ડ અને માઉસ પણ લાવી શકો છો. અને, બીજી વાત કે, તમે જે- તો તમારા અંદરનું જે લેપટોપ ને અંદરનું કીબોર્ડ જેવુ આવે ને તો તમે મસ્ત મસ્ત પ્લાસ્ટિક થી પ્રિન્ટ ઓલું કરી શકો પછી કવર લાવી શકો જેનાથી છે ને એ વસ્તુ અ વધાર સુધી ટકી રહેે.
હા હા બરાબર એ તો જો આપડે નવું લેપટોપ લાવી હતું તો, તો કરાવું જ પડેશે નહીતર એનાથી તો એક બગાડવાની સંભાવના ઉભી થાય છે. અને જે લેપટોપ માં કેવું હોય જે તેની અંદર જે કીબોર્ડ આવે છે. કે બગ અમુક કેવું સાયકલ જો કદાચ ભૂલથી પણ કોઈ ક બગડી છે ને તો, તેનું આખું જે કીબોર્ડ, બદલવામાં ઘણો બધો ખર્ચો થઈ જાયછે. તેના કરતાં આપણે- તો એવું કરવું કે જે સાઈડથી અલગથી એક કીબોર્ડને માઉસ લઈ ગયું જેનાથી હા દૂર બેઠા હોયને તો પણ વર્કિંગ એવું સારું લાગે અને જે મોટું પેલું કીબોર્ડ હોય ને જેમાં આપણને એક કામ કરતા પણ પ્રોપર ફાવે લેપટોપ કરતા તેના કારણે એવું જ કરવાનું કે લેપટોપ જે માઉસ અને અહ કી બોર્ડ બંને અલગથી જ લાઈ દેવા, તેનાથી લેપટોપમાં પણ કંઈ પ્રકારની જે મુશ્કેલી વગેરે ના આવે. તે યુઝ કરવામાં પણ આપણને એકદમ સારું ફાવે.
અચ્છા. એકદમ સારું છે. અને તમે લેપટોપ માટે અલગથી મસ્ત કવર પણ લાવી શકો છો અને મે રે લેપટોપનો જે હાલ મતલબ કે તમારી ઘરમાં સારી જગ્યાએ મૂકવું પડે, અથવા હાઈટ ઉપર સારી કોઠા વસ્તુ ગમે તે હોય તેના કારણે કે લેપ ટોપમાં બેગમાં લઈ જઉં અને તેના પર વધારે વજન આવે તો લેપટોપ મતલબ કે તૂટ તૂટવાની પણ સંભાવના છે. તેમાં બગડી જાય લેપટોપ. અને બીજી વાત કે તમે એમાં તમારે લાયા પછી તમારે એન્ટી વાયરસ તો નખાવો જ પડશે.
હમ્મ-હમ્મ.
જેનાથી તમારે લેપટોપ કે હે હેક અથવા હેંગ બેંગ ના થાય.
એવું એમ?
હા. નખાવું જ પડશે એન્ટી વાયરસ તો.
એટલે તમે નખાયેલો છે વાયરસ કે નહીં નખાયો?
હા. તે પૈસા ના આવે, પાંસો નો આવે, ત્રણસો નો આવે, હજાર નો આવે, બે હજાર નો આવે. જેવો વાયરસ એવા પૈસા. એનાથી શું મોબાઈલ હેક પણ અહ મતલબ કે લેપટોપ હેક પણ ના થાય. અને અહ હેંગ પણ ના મારે. અને બિનજરૂરી બધું વસ્તુ એને બધું ઓટોમેટ ડિલીટ થઈ જાય.
હમ્મ-હમ્મ બરાબર. જે કામની વસ્તુ કોઈ પણ ડેટા ના હોય એ ડિલીટ થઈ જાય એવું એમ.
હમ્મ. અને તમારે લેપટોક નો ઓ ઓવરઓલ પરફોર્મન્સ પણ સારો રહે. અને તમે લેપટોપમાં આયા પછી તમારે જે તમારે મતલબ એમ સી આઈ ટીમાં જે સોફ ફ્ટવેર ચલાવે છે એ પણ તમે પેનડ્રાઈવ માંથી તમારા મતલબ કે આઈ ટીમાં જાય અને પેનડ્રાઈઇવમાંથી નાખી, તમે લેપટોપ માં પણ તમે કરી શકો. એના લીધે તમે કોડિંગ કરી શકો. તમારી સ્ટડી પછી ઇમ્પ્રુવ થાય.
હમ્મ-હમ્મ. હા ઈ તો છે. જેથી તેના માટે તો આપણે લેપટોપની જે વાત જ કરી છે. નહીંતર તેના સિવાય તો જો આઈ ટીમાં કામ કરતા હોય, જે ભણતા હોય આ લેપટોપ ના હોય ત તો તેને તો ક્યાંક મેળ જ ના પડે એમ. તેના માટે લેપટોપ તો લાવવું જ પડશે. હવે બસ એ વિચારું છું કે એવું કાંઈક સારું અને લેપટોપ જોઈ લઈએ. તો એવું સારું રહે આપણને પણ, કરિયર વગેરેમાં. તે ઘણા બધા એવા કંપનીના જે આસુસ ના ટફ છે, ગેમિંગ માટે પણ એવા સારા આવતા હોય છે. કે આસુસ ટફ અત્યારે ઘણા બધા ફેમસ છે, પોતાની જે ગેમિંગને પરફોમન્સ માટે. કારણ કે તેમાં જે ઈ એમ ડી ના લાયસન્સ પ્રોસેસર આવે તે સ્પેશિયલ ગેમિંગ માટે જ યુઝ થતા હોય છે. ને અંદાજિત તમારે અલગથી કોઈ ગ્રાફિક્સ કાર્ડ યુઝ કરવું હોય એનવીડિયા વગેરેનું તો એ પણ થઈ જ. એડ કરી શકીએ, છીએ પરંતુ જે હોય છે આશુંસ ના. લેપટોપ એ થોડા થ છે મોઘા ટાઈપ ના હોય છે. બાકી જે તે પરફોમન્સ આપણને એવું સારું મળી રહે છેને તેના કારણે થોડાક મો મોંઘાહા છે. પરંતુ તે હોય તો છે સારા એકદમ વર્કિંગ પ્રોપર યુઝ કરે છે. કંપની માંથી સર્વિસ વગેરે પણ એ સારી મળતી હોય છે.
અચ્છા એવું તમારે એ કંપનીને લાવું જોઈએ પણ તમે જો એટલે ક્યારે લાવશે લેપટોપ હાલ તમારે લાવવાની જરૂર છે કારણ શું કે તમારે જે પ્રમાણે તમાું સિલેબસ છે. ચાલે છે જે તમારે સાહેબો ભણાવે મતલબ કે ટીચરો ભણાવ છે એ પ્રમાણે તમે એ સોફ્ટવેર ડાઉનલોડ કરીને એ જે બેઝિક લેવાનું તમાને શીખવાડવામાં આવે એ બેઝિક લેવાું તમે તમારે લેપટોપ લઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી. અને તમે તે વસ્તુ કરી શકો જેનાથી તમારું બેઝિક બેઝિક વસ્તુ છે ને ટોપિક બધું ક્લિયર થાય તમારું લોજિક ક્લિયર થશે. તો પછી તમે ભવિષ્યમાં આઈટી ફિલ્ડમાં તો સારું એવું આગળ વધી શકશો અને તમાર પ્લેસમેન્ટમાં ટાઈમે છે ને. તમારે બઉુ કામ આવશે કારણ કે તમાર લોજિક ક્લિયર હશે તો તમે કંપની વાળા તમને લઈ જાય.
હમ હમ.
અચ્છા તો તમે વિચાર કર્યો છે?
બસ હ તો વાત જ છું ને લગભગ જાય તો અઠવાડિયામાં એક ચેક કરી લેએ. અને એક મારા મિત્ર પણ કહેતો હતો કે તમે કદાચ સર્વિસમાં લેપટોપ લાવશો ને. તો એ તમને ઘણા બધા ફાયદા પડશે કારણ કે એને જે લાવ્યું છવીસ હજાર ન લેપટોપ. જેમાં સોળ ને બસો છપ્પન જે મળ્યું છે એટલું લેપટોપ છે. જે આ ડેર નું છે, પરંતુ તેમાં જે